હલો! બોલો સુરજ જી
બોલ, બોલ
શુગરો
કઈ નઈિ બસ આ દ્વારકા હતા ઉઠીને ચા પાણી કર્યા
ચાર વણ કર્યા
હ
હ હ કઈ ભાઈ જમલાનું હો
હા?
કઈ બાજ જવાન પ્લાન
બસ અહિયાં થી અવે બજાર, ક્યા બેટ દ્વારકા જાવું હોય
બેટ દ્વારકા?
હં,
હમ
બેટ દ્વારકા થોડુ ફરીન, હા
રુકમણી મંદિર જઈને આયા? રુકમણી મંદિર દ્વારકા?
ના, ઈયે નહી જ્યા, અજુ
નહી જ્યા અમ, તો ઓલુ મહાદેવનું મંદિર તોનઈ જ્યાવયા ન?
ના આજે બધો જ રૂટ લેવાનો, આજ બે દ્વારકા ગઈ ન
હા
ઈજો રૂટ લઈને પહી જાવું હોય દીવ
દીવ
હં, બપોરથી અઈયાં ફરીએ પઈ બપો પછી નીકળીયે દીવ, સાંજે દીવ ફરીન રાત્રે નીકળી જશુ.
હમ હમ.
ને રાતે જાહું સોમનાથ.
સોમનાથ
હમ.
મહાદેવા દર્શન કરવા?
અં, રાતે સોમનાથ, રાત મોકાશું
આ હા.
અને સવારે દર્શન કરીન ત્યાંથી પહી નીકળશું.
અ દ્વારકામાં શિવરાજપુરા બ્રિજ પર ફરવાનું સારું છે. શિવરાજપુરા બ્રિજ પર સાંજના ટામે જાઓ તો ફરવાનું સારું ન
આ તો અવે એ બાજુ થઈ ન પહી જાવું હ દીવ, બપોર પછી દીવ જવા નીકલશું.
બપોર પછી દીવ જા ના?
હમ. એતે સોમનાથ પહી રાત લેસું
હા.
સોમનાથ રાત રઈન પાહી એથી જાહું સોમનાથ સવારે ફરીન બપો પછી ન્યા પોચ્હુંન તે ગીરનાર જાહું.
ગિરનાર.
હં, ગીરનાર જઈન અઈંયાપડે રાત, બપોર પછી ફરવું નહીં. હા, ઈ અકડ રુમ રાખી ન રાત રોકઈ જાહું.
ચાાલ, આ બપોર પછી દોઢવાગે આરામ કરી લેહ બપોર પછી રૂમ રાખીને આરામ કરી લેવાનું.
હા.
હ હા.
હથકઈ જાવું એટલે પછી. આજ આજ તો આખો દિવસ હોય જાય કાલનો. પરમ દિવસે સવારે પર્વત ઉપર ચડશું
પરમ દિવસે ચઈંનું વરસાદ નું વાતાવરણ કેઉ તું? વરસાદનું વાતાવરણ કેવું હ
વરસાદ તો નહીં, આ અતારમાં તો કોઈ આયુ નહી.
તોફાન જેવું નહીં, કાલ તોફાન નોતું?
વાતાવરણ તો સે વરસાદ જેવું. હમ, આવશે ખરી હોંજ હુધી.
આવશે ખરી એમ.
હ આવે એ પેલા નેકડી જવું હોય કેમ ભરી.
હાવે પેલા નીકળી જવ તો સારું હું.
ગાડીમાં એટલે તો વાંધો ના આવો.
હા ગાડી તો મ વોધો ના વ ત
આપણે એ બાજુ વરસાદ નું જવું વાતાવરણ.
હા બાજુ વરસાદ તો, ગરમી છે.
હ હા.
આવશે લાગે વરસાદ.
રાત્રે આવ્યો હતો વરસાદ રાત્રે હતો.
ના રાત્રે થોડો થોડો આ ખાલી છવાટા આયા તા.
હમ હમ.
થોડ થોડા એ બે પાંચ મિનટ આવે ભ બંધ થઈ ગયા.
ગયા ત ને એ પછી મોડા બાર જેવો આવ્યો તો વરસાદ કન.
એવું બઉ વધારે નહી આવ હોય
ના માપનો જ હતો
માત હ હા
પવનને એવું હતું ને
હમ હમ
એટલે એટલો બધો વરસાદ આવ્યો નહતો
તો પેલા સુરેશભાઈ તમા અંગાત છે
હમ
સુરેશભાઈ તમારા સંઘાત નહી સુરેશભાઈ રાજપુર
ના
ત.
અમે ગોમ ગમના છીએ
ગામ ગમાં છ ને
હા પોચ જણ છીએ કેમ ભાઈ બંધો કીધું તું સુધાને સુધ જવાનયા અંબાજી બાજુ
અંબાજી વાદ જાવા નુ કરતો તો
ઉભ સોમવારે કો કોઠા વા ગ ન કતો તો
તો તમારે આજે તો
હાલ તો હવે જમ જાર જેવું વાતાવરણ છે એટલે હવે ફરવા જવું હોય બધે એક મહિનો તો ફરવું જ છે.
એક મહિના ફર ફરર જ કરવાનું, ઓ ચાલ
આખા મહિનાની રજા લઈ લીધી ને તો આખો મહિનો આપડે તો આવ ગાડી લઈને ફરવું જ
હા હા-
પછી શું કે પછી ટાઈમ મળે નહી અને એક જગ્યા જોઈને આવતા જઈએ આપડે દ્વારકા કાજી ના આવતા રએ એટલે આ બાજુ સોમનાથ ને બધું રઈ જાય ભ આપડે વામ વાયમ જવાય નઈ
હા બરાબર હ પછી ટાઈમ મળે ના મળે ભાઈબંધ સાથે ફરી લવું સારું
એટલે અમુક આખો રૂટ લીધો હોય ને તો આખા રૂટમાં જે આવતો હોય ને તો ધોમ ત્યા હારા ફરવા લાયક હોય ત્યા બધા દર્શન કરીને પછી ઘેર જવું, ભલા શું થાય એક એક દિવસ વધારે થાય બીજું શું થાય.
બરાબર છે.
તારે આવું હોય તો કે જે શું તો કેતો હતો સોમવારે ગોઠવવાનું કેતો હતો. હ હ
તો અંબાજી એ બધું ફરી લઈએ ને
હા આપડે એવું હશે તો બે દિવસ હતા કરશું પણ એ બાજુંજુ બાજુ આવતો હોય ને બધા ફરવા લાયક તો હોય ને એ બાજુ જઈએ એટલે પછી બધું જોુઈ ને જવાનું
છેલ્લા પાછી આબુ ન ફરશ આબુ પર માઉન્ટ આબુ
હાબ મા એ જોવું જોવાય ખબર તમારે હોજે જવાય રાત રઈ ને પછી દિવસે જવાય ઉભા ભવાતભર જવું હોય ને ત અગલ ભહુ વરસાદ પડે ને લ જોવાલાયક નજારો ઉપર ઈ અલગ જ હશે તમે જે મા દવા ત્રસ થઈ જતા હો ને એવું લાગે તમે ઉપો જો તો
આબું પણણ
હા આપ્યું ઉભા એ શખર ભરવા થ ને એના ઉભા
અને આબ ઉપર તળાવ આવે છે ને લકી તળાવ આબુ પણ લકી તળાવ છે ને
હો
તો બોટિંગ કરવા દે?
કોણ?
લક્કી તળમાં બોટિંગ કરવા દે આબુ પર?
હ જવાજો ને.
જવાદ ન.
હો.
હમ હમ.
એમાં તમારે હોડિયામાં જવું પડે.
ઓડિયામાં જવું પડે ને.
ઓ એમાં ફરવા દે ખરી?
હા.
હોળિયામાં તમા ટિકિટ ચાલુ હોયને ટિકિટ હોળિયામાં લઈને ગયા હોય ને એટલે તો હ.
ટિકિટ તો બધી જગ્યા ટિકિટ જ છે ને.
હા.
બધી જગ્યા ટિકિટ લે જ છે હ હ.
ના ના એ બાજુ જ આવું એટલે પછ એ બધું જ ફરીને આવ છે એમ. જે જે જોવાલાયક સ્થળ હોઈ ને. આપડે તો દર્શન કરીને જોવા લયક છે આપડે જો બીજા માટે જવું.
પછી માઉન્ટ આબુ થી કઈ બાજ જજો?
હા. જી આ બાજુ બધું પાવાગઢ ને બધું વાવાગાઢર બાઉડું જોવા લાયક છે હતાને મંદિર નવ બનાવી દીધુંને.
પાવાગઢ ને?
પાવાગઢ.
પાવાગઢ જોવા લાયક ક છે સર મંદિર બધી રિપેર
એ બાજુ ભાવ મંદિરને મસ્ત બનાવ્યું હમણાં નવું.
હમ મંદિર સારું બના
મને તો આજ ચિંતા હ કે મારા પગે વાગેલું હે અને ના ક ગિરનાર જાઉ તો ગિરનાર તો ભ લિપ સિસ્ટમ સ નહી.
ગિરનાર સિસ્ટમ નથી.
હા. એટલે શું બપોર અ પછી બપોર પછી પોંકવાના આઈએે ને તો બપોર પછી તો પહી મારું મન ઓછું કે ઉપર નહીં જાવું એમ. પેલું સવા હવારમા ચઢીએ ને તો હવા પણ શું ધીરે ધીરે પગથિયાં ચડાય ખરી.
સવારામ ચઢાય.
પલાક આપડે હોજે જ હ આખું બધું આખો દિવસ ઉપર રઈએ ને તો હોજે ઉતરીએ તો ચાલે આ તો આખોઈ જાવાનું આ તો આપડે પછી રાતે તો ઘેર જ આવું હેને આમ ચોટીલા થઈન. એવું હોય છે તો ચોટીલા રા રોકાઈ જાહુ અહીંયાથી સવારે જાવાનું માના દર્શન કરીન આરતી ન ટાઈમે
ચોટીલા કેટલા પગિયા છે?
પસી
ચોટીલા કેટલા પગથિયાં છે?
ચા. ચોટીલા તો અવે મુ પેહલી વાર જ જઉં શુ.
તો તો લિફ્ટની સિસ્ટમ નહીં ને ભાઈ?
ના લીફ સિસ્ટમ નહીં એવું હમાચાર મલ્યા હે.
અમ હમ્મ લીફ સિસ્ટેમ હી નહીં હો હમ્મ.
તા કા લીફ લીફ્ટ નહીં હજુ મંજૂરી મળી નહીં ને એટલે અજુ નહીં લીફ્ક સિસ્ટમ કઈ.
હા.
થઈ જાય તો હારું આપડે પાવાગઢમાં એ બાજુ હોયને એવું થઈ જાય ને તો હારું. એમ કે જરા ચઢવાનીને તકલીફ હોય ને એ બા લી લીફમાં જાવું હોય તો જઈ શકે.
હા એટલે જ ને! ટૂંકા સમયમાં થઈ જાહે લીફ્ટની સુવિધા. ઉમ.
જ વાવેતરમાં તો આપડે વરસાદ નડે એવો નહીં ને?
ના આપડો વરસાદ વાવેતરમાં કોઈ નડે એવો નહીં હાલતો.
અ હ.
આ તો કોઈ નક્કી ના કે વધારે વરસાદ થાય તો પહી નડેય વરસાદ પવા
ખેતર ભરાય એવો પડ્યો હે કે પછી માપનું જ?
ખેતર તો એકવાર ભરાણા હતાં.
હ.
પછી માપનું માપણું પડે જયો.
માપમાં જ પડે એમને. હમ્મ, તા આપડુ તો માપમા થાય છે હારુ ખેતી માટે.
ખેતી માટે માપનો હે.
પહી વધાર થાય એટલે પહી બગાડ કરે એમ આપણે કપાને બધું પોણી ભરાય રેય. ઉ કપાને એ જતું રહેે એટલે આપડે તો નુકસાનમાં જ. તાથી મજૂરી બધી કરેલી વાત હાભળ હમ્મ. હજુ બનાસકાંઠા જેવું હોય ને તો આપડે વધો ના આવે એ ધાવાવાળા છે બનાસકાંઠા જેવું હોય ને તો ચાલે આપણે બનાસકાંઠામાં શું ધાબાના સે એટલે પોણી આપણે ગમે એટલો વરસાદ પડે તોય એમાં ભરાય નહીં.
એ હાચી વાત આપડા બધાં નીચાવાળા છેે ખેતરો હ.
અ આપોને યાર એટલા પાણી ભરાયાય ને તો આ ઘાટું વાું ભરે છે પોતાના ક્ષત્રમાં તો આપણેે ઘાટી ના કહીએ હ ય
હમ્મ હમ્મ.
પ તો ભર્યું હોય ને બાજુનું ખેતર તો બાજુના ખેતરમાં કાઢિયે તો ચાલે.
તો ચાલો ભાઈઓ પડતર હોતા તો કઢાય.
હ એમાં બાજુવાળા બાજુવાળા ભાઈ વાવે તો કરેલું તો આપણે પોણી કઈ રીતે બાજુ મ કાઢવું?
એ તો બાજુ વાલે કઢાય નહીં.
હા એટલે આપડે તો વરસાદ ની બઉ જોરૂર નઈ માપ નું માપલો પડે ને તો ચાલે વાવેતર કરે એવુ પડે તો ચાલે હમ હ હાલ તો બે બે કાલ પરમ દિ એ પરમ દાડ ન રાખ્યો બહાર પડી હાલ તો
પરમગર ના પાસ ફ
હા અતમાં નાઈ ધોઈને ફ્રેશ થઇ ગયાં
ફ્રેશ થઈ ગયા હવે નીકળું.
હોવ
ત બ ઓડિયામાં જ‌ઉ પડશે તારે
ના ઇયા તો પુલ બનાવી દીધો ને નવો
પલ તો અડધા વધધી બડ્યો હો ને
બેડ દ્વારકા પુલ બન્યો ને નવો.
અડધઉ નહ બન્યો આખો ચો બણ્યો
એ હવે જઈએ તાણ ખબર પડે
એ અડધા બ્રિજ બનાલો હ અડધા હોડિયામાં જવું પડેઆમ જવું પડે
નજારો હારો હોય એમ પુલ ઉપર આપડ જોવાનો
પુલ તો તો ફોટોગ્રાફી
બધા એવું કેતા કે રાતે લાટિંગ બધું હારું હોય પણ રાતે શું હવામાન એવું હતું કે વરસાદ આવો તો
હ રાતે ના જવાય વરસાદ આવ તો
હા આપડે તો એટલા સુધી ગાડી લઈને જાવ ને પહિ હોળીમાં બેહી જાવું.
પૂલ પર ફોટોગ્રાફી કરવાની મજા આવે
હ ફોટોગ્રાફી કરીશું અડધો કલાક કલાક
હમ હમ
તો ભાઈ દર્શન કરીને પછી ત્યાં પહોંચશું કેમ
ચાલો
હા
તો એ તમારા રિટર્ન વળતર થતા ત્રણ વાગી જાય
હું
ચાલ
હવે એ તો બપોર જમીન નીકળ છુ એટલે ભાઈ ડાયરેક્ટ દીવ જાવ
ડાયરેક્ટ દીવ માં સોમનાથ ભાઈ
આયા છીએ તો હવે બધું બાકી રાખવું નહી આ બાજુ બધું ફરીને જવું આ બાજુ પછી ઓમ તાજી ન મઢ કઈક અભરવ છે મોગલમાં નું મંદિર
માતા ના મઢમાં જાય છે બઘાં
હા
ઈ એ ફરવા લાયક સ્થળ હારું
હા જની વસ્તી બઉ હતા તું જોય પબ્લિક તો બઉ જ